પ્રાથીમ
હા
હ હલો
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો
મજા તમે કેમ છ
બોલો
અનેજ આપને પોલ્યુશન
હાલ હા પોલ્યુશન કે બાર મે બાત કરતે
વહી આજ કે ટાાઈમ મે પલ્યુશન મતલબ બહત બડીી એક સમસ્યા મતલબ ગુજરાત
તમે જો કેટલી બધી તમે જો કેટલી બધી સમસ્યા થઈ ગઈ છે હવે જો કાર તાર હો એ તેના બધા વહકલ છે તમે જો કે મોટર બાઈક છે અને કાર છે અને છે એ ઘણી બધી વસ્તુ છે જેના મ કોન્સેપ્ટ હમા જો આ છે છેના આ બી દોષિત થઈ ગય છે પડવાનું હોય તો તમે માર્ક્સ પહે તો તમારી સાસ પોલ્યુશન ન જ સેફ્ટી તમારે રાખવાની બઉ જરૂરી છે છે. તમે સેફ્ટી ન રાખો કે તમારે પોલ્યુશન તમારી હેલ્થ ને ખરાબ થઈ જશે. મારી સા.
હા એ તો બરાબર કીધું તમે પ્રદુષણ મતલબ એવું થઈ ગયલું છે આજકાલ તો હવે એકદમ ગંભીર સમસ્યા થઈ ગયેલી છે. અનેક મતલબ દેશ વિદેશમાં ગમે ત્યાં જાઓ ત્યાં ધુંમાડ આટલી બધી આગ લાગે છે ધુમાડો આટલા વ્હકલ્સ ચાલે છે તો કેટલું મતલબ આમ બધાને શરીરને સ્વાસ્થ માટે કેટલું નુકસાન થાય છે આમ.
હલો.
તમે ક્યારે ન રહો તમને કોઈ તકલીફ ન થાય જયારે તમે બહ જાો માર્કેટ તમે દિલ્લી જા કે ક આઉટ ઓફ સ્ટેશન જાઓ તો તમે જો તમે કેટલી બધી પોલ્યુશન ની તમે જાય છે છાસાવામાં તકલીફ થઈ જાય છે.
હમ એ તો છે જ.
ઓ મેં તને બહ નનીતા હ છોકરાઓનેી લઈ જ તો પછી તમે એમને માસ્ક લગાડો પછી એમને પોલ્યુશન એને શ્વાસ ન જાય. હમે તો બહાર જઈએ છે ના તોને એમને માસ્ક લગાવીને જઈએ કે પોલ્યુશનસ લુન એને કોઈ તકલીફ ન થાય છોકરા નાના હોય તો એમને શું છે એમને હેલ્થ પર વધારે ઇફેક્ટ પાડે છે. પોલ્યુશન નું રીતનું બધું. ધુવાણું હોય છે અનેને પેટ્રોલ ની સ્મેલ બધી જગ્યાએ આવેે છે આ તમારી અર્થ છે ને આ તમારે મોસવી હ છે એ બી દૂષિત થઈ જાય છે. આ માટે તમારે તમારે જાગી
હમ આ પ્રદૂષણ હા. પ્રદૂષણ તો મતલબ એવું જ થઈ ગયેલું છે હવે મતલબ કોઈને પણ માનવ જીવનમાં ને આમ બધા પ્રાણીઓને પક્ષીઓને બધાને આમ એ લોકો પર કેટલી અસર પડે છે આમાં બધું ધુમાડો ને એવું બધું થાય છે બધાને કેટલું નુકસાન થાય છે તો એના માટે સરકારે મતલબ આમ કોઈ બી અસરકારક પગલા લેવા જોઈએ આમ બધી સુવિધાઓ કરવી જોઈએ આમ. કે કોઈને નુકસાન ન થાય.
હા તો તમે સાચી વાત બોલો છો ત્યારે બી તમે જો તમે બહાર જાઓ છો પછી તમે જો બધાને ખાવાની વસ્તુ બહાર જો જોવાઈ જ છે બધા શું કરે છે કે બહાર જાય ખાય કોઈ કુછ ખાય ક કોઈ કુ ખાય તો આમાં શું થાય કે તમે જે બી વસ્તુ તો બહાર ખાડ હોયને ખાવો છો હો તમારી શ્વાસ તમારે અંદર જાય છે પણ તમે એને નહી વિચાર કરતા હોય કે ભાઈ આ ખાવાશે મારે શ્વાસમાં શું જાય છે હું શું ખાવું છું અને સાથે તમારે પોલ્યુશન બી સાથે સાથે જાય છે. તમે તમે ક્યારે ક્યાર તમે જો તમે એવું લાગે જયારે પોલ્યુશન વધારે હોય છે ને ત્યારે તમને લાગશે એું વધારે પોલ્યુશન છે તમે સાસ લેવામાં તકલીફ થશે ક તમને ખબર પડે છે કે શું થાય છે હવે તમે સોચ વિચાર કરશો કે ભાઈ આ પોલ્યુશન ના લીધે મારી શ્વાસમાં તકલીફ થાય તો આ માટે બધાને જે બાર એટમોસફિયર સારું ના હો તમારે પોતે તમારે સુરક્ષા રાખવાની
હા એ તો એ હમ એતો બરાબર છે તમે કેતે ને મતલબ પ્રદુષણ કેવી રીતે એક એક રીતે નથી ફેલાતું આ ઘણી જગ્યાએ મતલબ અલગ અલગ અલગ અલગ પ્રક્રિયાથી આવી રીતે થઈ છે હ જેવી રીતે કેમ કલની ફેક્ટરીઓ હોય છે પ્લાસ્ટિકની ફેક્ટરીઓ કારખાનાઓ એ લોકોમાં છે ને બધા આમ ઝેરી વાયુઓ અનેને બધ કેમિકલને બધું યુઝ કરે તેનાથી બધા ધુમાડો કેટલો બધો બહાર થાય છે જે આખા મતલબ વાત વાતાવરણ માં ફેલાઈ જાય છે તારથી બધા ને કેટલી તક તકલીફ થાય આમ શ્વાસ લેવાની તકલીફ થાય ફેફસા ના રોગો થાય ઘણી ગંભીર સમસ્યાઓ થઈ જાય એ લોકોને બીમારીઓ આવે એતો છે ને આ હા અને આ નદી તળાવ એમાં પણ આ બધા રાસાયણિક પદાર્થોને ગમે તેવું પ્લાસ્ટિકને એવું બધું નાખી નાખીને એ પાણી પણ એ લોકો બધું ગંદુ કરી મૂકે છે તો એનાથી બી બધા હવે પ્રાણીઓને એ લોકો બધા પાણી પીએ તો એ લોકોને પણ કેટલી તકલીફ થાય છે પ્રાણીઓ અને પક્ષીને એવું બગ મ ગંદુ પાણી પીએ તો હમ
આ તો તમે સાચી આ તો તમે સાચી વાત બોલો છો આ તો થાય જ છે પણમે શું છે કે તમે જો કે ઘણા લોકો શું કરે છે કચરોું ભા નાખે છે બધાને કચરા જ ખઠ્ટો કરી દે છે પછી એમે શું કરશે બે ત્રણ ત્રણ પછી
નહી જ ન આ
ડી નાખશે વાળડી નાખશે એમાં અમે શું છે એમાં ધોવાનુંું થાય છે પછી આ તવાનું છે શું થાય આસપાસનું વાતાવરણ દૂષિત થાય છે અને ફ્રેશ એર બી દૂષિતપ છઇ જાય છે પછી અમે શું કરજઈએ આપ આની જો હેલ્થ છે છોટા નાના છો કુકરાઓ હોય યા મોટા હોય ઝી ટુ હ ઇી હેલ્પ શ છે ખરાબ થવાની જ છે અને આસપાસનું તમે જો કે આ બર્ડ છે આ બધી છે કાગુ છે આ બધા એનિમલ્ છે. આ બધા
હમ એતો છે જ બરોબર કીધું. એટલે આમ છે ને કેવું આમ વાતાવરણ એટલું આમ સારું હોવા જોઈએ ને તો એના માટે તો આપણે મતલબ હવે વૃક્ષારોપણ થાય છે. તો તેમાં પણ મદદ કરવી જોઈએ. આમ ને કારખાના ને એ લોકોમાં પણમ દૂર મતલબ લેવા જોઈએ ઘર આમ પાસે ના હોવા જોઈએ. એવી રીતેમ. ને પ્લાસ્ટિક નો પણ જેટલો હોય તેટલો ઓછો જ ઉપયોગ કરવો જોઈએ એમ.
આ તો તમે સાચી વાત બોલો છો. આપને અગર બધા લોકો આ બસો કે મારે શું છે પ્લાસ્ટિક વસ્તુ વાપરવાની નથી. ની છે. આ અમે સ્ટીલ ની વાપ. તો ત્યારે તમે પ્લાસ્ટિકની વસ્તુ. શું ઓછી કરી શકો છો. તમે જ. વિચાર નો હો વિચાર જ નો. ખો કે તમે પ્લાસ્ટિકની વસ્તુ પણ આમાં બી અમુક અમુક ઘરોમાં પ્લાસ્ટિકની વસ્તુ યુઝ થાય છે. પછી એનું શું થાય છે. આ વસ્તુ બહાર નાખી દે છે પ્લાસ્ટિક ના કવર હોય છે. તમે આઈસ્ક્રીમ ન રેપર હોય છે. બિસ્કીટનું રેપર. કમ રતો છે પછી આમે શું હોય આમે્
એતો છે જ.
અમે પ્લાસ્ટ્ટિક અમે પ્લાસ્ટ્ટિક હોય છે. બધી વસ્તુ માં પ્લાસ્ટિક હોય છે. આમાં શું કરવાનું હોય પછી આ લોકો ચલો તમે વાપરો બી છો. પછી તમે એને સાચવીને રાખવાનું હોય કે તમે એક ડસ્ટબિન બનાવીનેખ મૂકો ત્યાં તમે એ એક જગ્યાએ એકઠ્ઠો કરો. પછી અમુક અમુક લોકો શું બચ્ચા લોકો એમને ખબર ન હોય તો એમને શું કરે છે કારમાં બેઠીને જઈએ છે અને પછી પ્લાસ્ટિકની વસ્તુ છે આ વસ્તુ રોડ ઉપર મૂકી દે છે ફેકી દે છે પછી આ શું કરશે પછી એ આપણી અર્થ છે આપ પર્યાવરણ છે આપ દૂષિત થાય છે. આ વસ્તુ તમારીના પેરેન્ટ ને સમજાય કે આ વસ્તુ જમીન ઉપર નથી નાખવાની. તમે એમે કેરી બેગમાં એકઠ્ઠા કરો. અને પછી તમારે એને કોઈ સારી જગ્યાને ડસ્ટબિનમાં નાખવાનું છે. પછી આ પર્યાવરણ દોષિત ન થાય. તારે એને બાલશે નહી તમે એક જગ્યાએ એકઠ્ઠી કરીને એને મૂકી દેશે પછી તમા પર્યાવરણ દોષિત ન થાય અને તમે બી શ્વાસ મે આ બધી વસ્તુ તમે સારી રીતે તમે જી શકો જીવી શકો છો અને પોલ્યુશન છે તમને ખબર છે. તમારે તમે જો તમે જ્યાં સુધી બહુ જદા આગ લાગેલી હોય છે તમે શું કરો છું? તમેમાં ઉભા નથી થી રહી શકતા આ જાય તમારી શ્વાસ મેં જાય ત તમે જો તમે કેવીતે લાગે તમારું દમ એકદમ લાગે તમે શ્વાસ નથી આવતી, તમે ઓછી-ઓછી શ્વાસ આવવા લાગે છે. આ બધા વસ્તુઓ દુષિત પર્યાવરણ થાય છે એમના
હમ એ તો જ છે જ બરાબર ગમે તો આ પ્લાસ્ટિક ને જ્યાં ત્યાં ત્યાં પ્લાસ્ટિક કચરો ગમે ત્યાંમાં બધા બાળે છે. પછી ત્યાતે આપડ પસાર થાય તો આપણને બી તંને બીડી પીએ સિગરેટ પીએ તો તાબી ધુમાડો તેના પાસે ભી આપને આમ એલર્જી જેવી થાય છે, એ બધા પોલ્યુશન કેટલું આમ ખરાબ થાય છે બધું આમ ને ફટાકડા ફોડે તો તેનાથી પણ આટલો ધુમાડો થાય છે.
હા તો થાય છે પછા અમે જો દિવાળી પરર અમે એ નાખી બોલી દેવાનું છે તમે જ્યાં સમાં પ પોલ્યશન થાય આ ફટાકડા તો તમારા લ બનાના તમે છોપ છોકરા લોકો તમને ખબર છે માનસે જ નહિ પછી તમે એમને એવો ફટાકડા અપાવો જે કે બધાને પોલ્યુશન ન થાય જો છો લોકોને હાિ ન પહોચ હવે હમે જો શું? છે સ્કાય શોર્ટ જ નીકળ્યા છે એમાં શું કરશે છોકરા લોકો જાય ને ફૂટે છે પછી છોકરા લોકો ક્યાં કરે. એમને બી પણ એમને બી પોલ્યુશન થાય, તમારા અર્થ મે તમારે તમારી એટમોસફિયરમાં ચેન્જીસ થાય છે પણ તમે જે ન સમજો કે તમે એટમોસફેર અકોર્ડિંગ તમે ઓ અછા ફટાકડા યુઝ કરો તમે ત્યારે તમે એમ જ છે તમે એમ કરશો તો પછી તમારે ર દુષિત ન થાય થાય તમારા હેલ્ સારી ર છોકરા છોકરી તમને ખાવા નો માણે તો પછી આપણે એને કો્વાન્ટિટી વધારવાની નહી એમને ઓછી ક્વોન્ટિટી આપવાની એને સમજાઈ દેવાનું છે. છોકરાઓ એક એક દિવસ સમજાશે ભાઈ આ તમે યુઝ કરશો તો તમારી હેલ્થ સારી રહેેશે તમે હવે કરશો તમારી શ્વાસ ઉપર માય જા તમે જો કેત્તા છોકરાઓ એવા છે તો દિવાળી ઉપર એમને સાસ મે જાય છે. પછી કુછ દિવસ પછી એ બીમાર પડી જાય છે. તો આ વસ્તુ છે હવે તમે જયારે ઓછા તમે ફટાકડા યુઝ કરશો. તો આય તમને સારું રહેશે તમે નઈ કરો, છોકરાઓ લો તો તમાર-તમે સમજાવ તો સમજશે. તમારા છોકરાન નઈ સમજાવ તો નઈ સમજે
જેટલું હોય તેટલું પ્રદુષણ રોકવાના ઉપાયો કરવા જોઈએ આમ. આમ વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા જોઈએ, વનોની કાપણીના કરવા જોઈએ મતલબ ઇલેક્ટ્રિક વાહન ને એ બધા જે ધુમાડો કર તે બી આમ
બધા લોકો એમ બધા લોકો એમ જ કી કરે છે એમનો-એમનો કોઈ બેટરી છે ખરાબ છે, પછી બી આને વાપરતા હોય છે. આમાં શું છે બધારે પોલુશન થાય છે. પછ આચ લોકો ચેક નથી કરવાતા કે એમનો ખર્ચા બળશે. પણ આ ખર્ચો તો તમારે એમાં બળશે પડ લેકિ તમારી હેલ્થ કેટલી બધી ખરાબ થશે તોમારો બાહન ખરી આ બધ-બધી વિચાર નથી કરતા. પર આ પછી એ વસ્તુ એમને વિચાર કરવી જોઈએ છે તમારું વાહન છે અમે કેતના પોલુશન રહે છે, તમારી વોહન મે તમે મેં ઠીક કરાાવ તો મેને પોતી તે સાારી જરાખ ઓફ તા તમનું વાહન ભી ઠીક રહેશે, તમારી હેલ્થ ભી ઠીક રહેશે તમારા
હા, એટલે તો કેવામાં આવ્યું છે કે મતલબ આમ સ્વચ્છ પર્યાવરણ રા કે તો આપડે બી આપડા જીવનમાં સુખી રહી શકીએ એમ.
ચલો ઠીક છે, પછી મલીએ છે.
ઓકે. જય શ્રી કૃષ્ણ.